કેમ છો ભાઈ હું તો મજામાં છું તમે બોલો
હું પણ મજામાં છું તો આજે આપણે કયા વિષય ઉપર વાતો કરીશું.
આજે આપણે પ્લાસ્ટિક મુક્ત ભારત વિશે વાતો કરવા માંગી પછી તો હું તમને બતાવું એના વિશે.
હા બતાવો ને
ઓકે તો હું એ કહેવા માંગુ છું કે પ્લાસ્ટિક મુક્ત ભારતે આજના સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ અને જરૂરિયાત બની ગયું છે જેમ કે પ્લાસ્ટિક પર્યાવરણ ને નુકસાન પહોંચાડે છે તે સરળતા થી નાશ પામતું નથી આજથી તેનો ઉપયોગ ઓછો કરવો. ખુબ જ જરૂરી બની ગયું છે અને હું એ પણ કહેવા માંગુ છું કે પ્લાસ્ટિક જમીન અને પાણીની પ્રદુષણ કરે છે આથી પર્યાવરણ નું સંતુલન ખુબ જ બગડે છે. અને જી જીવ જંતુઓ પણ નુકસાન થાય છે. અને હું જે કહું છું કે પ્લાસ્ટિક કચરાથી નદીઓ અને સમુદ્ર પ્રદુષિત થાય છે. થી પાણીમાં રહેલા પ્રાણીઓ પર અસર પડે છે આવી નાની નાની જીવજંતુઓ પણ નાશ પામે છે. અને મનુષ્યને પણ તેમની અસર પડે છે. અને પ્લાસ્ટિક એ આપણા જીવનમાં ખૂબ જ ખરાબ અ સગવડ થઈ ગયેલી છે આ સગવડને રોકવા માટે તો પહેલા અ કો કાગળના કોથળી આવતી હતી હવે તે પણ વધારે ની ચાલે છે. આ પ્લાસ્ટિક ની સગવડ ક્યારે પણ ની રોકી શકે. કે એવું તો મને લાગે જ છે અને હું એ પણ કહું છું કે. પ્લાસ્ટિક શવર્તી જેરી જેરી વાયુ બહાર આવે છે આથી હવા પ્રદુષણ પણ વધે છે. અને પ્લાસ્ટિક નો વધુ ઉપયોગ આરોગ્ય માટે પણ ખતરનાક છે. જેમ કે તે ખોરાકમાં મરી શકે છે તેવું પ્લાસ્ટિક ના બદલે કાપડ અને કાગળની થેલીનો ઉપયોગ કર તો ખૂબ જ જરૂરિયાત બની ગય છે જેમ મેં આગાડી કીધું. પરંતુ આથી પર્યાવરણ સુરક્ષિત રહે રહે રહે છે અને જેના કારણેથી. થતા પ્રદૂષણને રોકી શકે છે અને તેને પર પુનઃ ઉપયોગ પણ અને રિસાયકલિંગ પણ અ કરવું એ ખૂબ જ જરૂરિયાત બની ગય છે આથી પ્લાસ્ટિકનો કચરો ઓછો થાય છે અને જેના કારણે પ્રદૂષણ ન ફેલાય સરકાર પ્લાસ્ટિક પર પ્રતિબિંબ લગાવવા માટે પગલા લે છે આથી ઉપયોગ તેનો ઓછો થાય છે આથી હું કહું છું કે લોકોએ જાગૃતિ રાખવી જોઈએ અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. પરંતુ હું એ કહું છું કે એક જ વ્યક્તિ તેનો ઉપયોગ કરતા બંધ કરી દેતું નહી ચાલે આવી અસંખ્ય લોકોને તેમનો ઉપયોગ નહી કરવો જોઈએ. તો તમને એના ઉપર શું કેવું છે તો મને હજુ એની એની વિશે ઊંડાણપૂર્વક માહિતી આપો ને
હા તમે જેમ કીધું કે પ્લાસ્ટિકનો ઉપયોગ એક વ્યક્તિના બંધ કરવા થી નહી. પણ સમગ્ર વ્યક્તિને બંધ કરવાથી જ તેમાં અસર પડી શકે છે. તો એનાથી જ આપણું ભારત પ્લાસ્ટિક મુક્ત બની શકે છે પ્લાસ્ટિક મુક્ત ક્ત ભારત એ આજનો મોટો પ્રશ્ન બની ગયો છે. કારણ કે દરેક બાજુ પ્લાસ્ટિકને પ્લાસ્ટિક જ જોવા મળે છે. પ્લાસ્ટિક જમીનનું પ્રદુષણ કરે છે હવાનું પ્રદુષણ કરે કરે છે. પાણીનું પ્રદુષણ કર છે અને જડ જે જો એ પાણીમાં જાય તો જળચર પ્રાણીઓનું. મ જીવનને જોખમમાં. નાખે છે તો પ્લાસ્ટિક એ આપણા સેહત માટે અને. આપણા પ્રકૃતિ માટે પણ ખરાબ વસ્તુ છે. પ્લાસ્ટિક મુક્ત ભારત એટલે એવું ભારત બનવું જ્યાં એક વાર વપરાતા પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો કે બંધ થઈ જાય. અને પર્યાવરણ સ્વચ્છ અને સુરક્ષિત બને. પ્લાસ્ટિક આજે આપણા દૈનિક જીવનનો ભાગ બની ગયો છે. જેસ ખોટી વાત છે, પરંતુ તે પર્યાવરણ માટે ખૂબ નુકસાનકારક છે. પ્લાસ્ટિક જમીનમાં સા સડી શકતું નથી. જેના કારણે જમીન, પાણી અને હવા પ્રદુષિત થાય છે. દરિયા અને નદીઓમાં પ્લાસ્ટિક પહોંચવાથી જળચર પ્રાણીઓ માટે પણ જોખમ ઉભું થાય છે. ભારત સરકાર કાર દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત માટે અનેક પગલાઓ લેવામાં આવ્યા છે. જેમ કે, સિંગલ સિંગલ ન્યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબબંધ, લોકોને જાગૃત કરવા માટે અભિયાન માટે પર્યાવરણ મિત્ર વિકલ્પનો પ્રચાર. આ સાથે લોકો કોને સહભાગીતા પણ ખૂબ જ જરૂરી છે. અમે આપણા દૈનિક જીવનમાં નાના નાના પગલાઓ લઈએ. જેના કારણે પ્લાસ્ટિકને આપણે બંધ કરી શકીએ છીએ. તો આપને જીવનમાં કયા નાના નાના પગલાઓ લેવા જોઈએ? હું તમને બતાવું છું, પ્લાસ્ટિક થેલીઓના બદલે કાપડની થેલીઓ વાપરવી. પાણી માટે સ્ટીલ કે કાચની બોટલ વપા વાપરવી. પ્લાસ્ટિક વસ્તુઓનો પુનઃ ઉપયોગ અને રિસાયકલ કરવો. એટલે કે તેનો ફરી ફરી વાર ઉપયોગ કરવો. જેને રિસાયકલ કહેવામાં આવે છે. બજારમાં પ્લાસ્ટિક પેકિંગથી દૂર રહેવું. અને જેટલું બને તેટલું. અ અ ખુલ્લું વસ્તુને લેવું, કે જે આપણા શરીર માટે. અ સારું છે, એવી વસ્તુઓનો ખરીદ કરવું જોઈએ. તેવીજ રીતે જો દરેક નાગરિક પોતાની જવાબદારી સમજે અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડે. તો પ્લાસ્ટિક મુક્ત ભારતનું સપનું સાકાર થઈ સકે છે. આ માત્ર સરકારની નહીં, પરંતુ દરેક વ્યક્તિની ફરજ છે. કે જે આપડે આપડા પર્યાવરણને સુરક્ષિત રાખે. પર્યાવરણ એક ફક્ત આપણી જવાબદારી નથી. પણ આપણા આપણા જેવા જ સમાજમાં રહેતા. નાનના નાના જીવજંતુઓ, નાના નાના પ્રાણીઓ. પ પશુઓ અને વૃક્ષો, છોડવા માટે પણ જરૂરી છે. અ મ પ્લાસ્ટિક મુક્ત ભારત એટલે પ્લાસ્ટિકનો જેટલું બને તેટલું ઓછું ઉપયોગ કરવો અને જેટલું બને તેટલું અ મ કાપડની અને કાગળની વસ્તુઓનો ઉપયોગ કરવો. જ્યારે આપણે પ્લાસ્ટિક ના કચરાને સળગાવીએ છીએ, તો તે ધુમાડો આપડા હવાને પ્રદુષિત કરે છે. તો તે અ પ્લાસ્ટિક વડે હવાનું પ્રદુષણ થાય છે. જારે આપણે પ્લાસ્ટિકને પાણીમાં નાખીએ છીએ, તો પાણીનું પ્રદૂષણ થાય છે અને પાણીમાં રહેતા જે નાના નાના જીવજંતુઓ છે. માછલી, કાચવા, દેડકા,... જેવા પ્રાણીઓને પણ તેના વડે નુકસાન થાય છે અને અ જ્યારે પાણીમાં કોઈ ફૂલો ખીલેલા હોય, જેમ કે કમળ નું ફૂલ. તો એને પણ નુકસાન કરે છે, તેવી જ રીતે જો આપણે. પ્લાસ્ટિકને અ જમીનમાં તણાવી દઈએ તો તે હજારો વર્ષે વર્ષો સુધી તે એમ જ ને એમ જ રહે છે. કારણ કે તે રીસ તેનો અ તેનો ક્યારેય નાશ થતું નથી. એટલા માટે પ્લાસ્ટિક નો જેટલું બને તેટલું ઓછું ઉપયોગ કરવો જરૂરી છે. જેના કારણે પ્લાસ્ટિક મુક્ત ભારત નું સપનું પણ થઈ સકાર થઈ જશે. અને પ્લાસ્ટિક નો અ ઉપયોગ પણ ઓછો થઈ શકે છે. તો મારુ તો આજ માનવું છે. કે પ્લાસ્ટિક નો જેમ બને તેમ ઓછો ઉપયોગ કરવો જોઈએ. તો તમને એલ એ માટે શું વિચારવાનું છે?
હા સરસ, તમે તો ખૂબ જ સરસ કીધા, પરંતુ મને એવું લાગે છે કે પ્લાસ્ટ્ટિક એ આપણા જીવનમાં. નાના ફેરફાર કરવાથી મોટા લાભ મળે છે, જેથી પોતાની થેલી લઈ જવી એક ખૂબજ જરૂરી છે. જે તમે અગાડી કીધા, કે કાપડની થયેલીઆ એ એનો ઉપયોગ કરો. એ તો હું પણ કહું છું કે. પ્લાસ્ટિક ના બોટલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, સ્ટીલ અથવા કાચની બટલનો ઉપયોગ કરવો જોઈએ, જે તમે આગાડી કીધા એતો ખૂબ જ સરસ વાત છે, પરંતુ હું એ પણ કહું છું કે પ્લાસ્ટ ટિક મુક્ત ભારત માટે સએ મરીને પ્રયત્ન કરો જો જોઈએ, અને આ થી સફળતા પણ મળે છે, અને સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેવો જોઈએ, અને આસપાસની ગંદકી દૂર કરવો જોઈએ, જેથી આપણા આજુબાજુ ગંદકી નહીં ફેલાય, અને ગામડામાં રોગચાળો નહીં થાય. અને પર્યાવરણનું રક્ષણ આપના હાથમાં જ છે, અને પ્લાસ્ટિકનો ઉપ યોગ ઓછો કરવો જોઈએ. જો પર્યાવરણ જીવિત રહે, તો મનુષ્ય જીવિત રહે, અને પ્રાણી પક્ષી જાત જાતના લોકો, જાત જાતના જીવજંતુ પણ જીવિત રેહસે, જેથી હમ એ હું તો એવુંજ કહેવા માગુ છું કે, વૈકલ્પ ટિક શ્રમ અ સામગ્રી નો ઉપયોગ વધારવો જોઈએ, આથી પ્લાસ ચીટ નિર્ભર વધે વ વ ઘટે છે, જેના કારણે પ્લાસ્ટિક નુકસાનથી પ્રાકૃતિક પર અસર પડતુંજ હોય છે. આપથી તેને બચાવવું એ ખૂબ જ જરૂરી બને છે. અને સમાજમાં જાગૃતિ ફેલાવું જોઈએ, જેમાં લો લોકોમાં સમજ વધારવું જોઈએ, કે પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરો. અને જ્યારે તમે કીધા કે, પ્લાસ્ટિક મુક્ત અ જીવનશૈલી અપ નાવી જોઈએ, આથી ભવિષ્ય સુરક્ષિત બની રહે છે. અને અગાડી જતા લોકો એ પણ પોતાના ભવિષ્ય માટે અને બાળ કો પણ પોતાના ભવિષ્ય માટે, ભવિષ્ય માટે વિચારશે, જેના કારણે હું એ જ કહું છું કે પ્લાસ્ સ્ટિકને વધારવાની જગ્યાએ, ઘટાડવી જોઈએ, અને અ કાગળના કે, કાપડના કોથળીને વાપરવો જોઈએ. હું તો હવે અંતમાં એવું જ કહીશ, કે પ્લાસ્ટિક મુક્ત ભારત એ દરેક વ્યક્તિ ટી ના હાથમાં હો જોઈએ, એક જ વ્યક્તિ કઈ નહી શકે, અને આપણે સહે તેને કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ. અ ઓકે બહેન, તમારે મને ખૂબ ખૂબ અ સારી રીતે સમજૂતી આપી, અને તમે કંઈ હજુ કહેવા માગો છો.
હા તમારા દ્વારા પણ મને ઘ ઘણી બ બધી માહિતી મળી છે. કે જેના દ્વારા પ્લાસ્ટિકને આપણને કેવી રીતે ઉપયોગ કરવો, અને ક તેની ફરી ફરી વાર કેવી રીતે ઉપયોગ કરવો, તેને શા માટે ઉપ ઉપયોગ ન કરવો, અને તેનાથી કયા કયા ગેરફાયદાઓ થાય છે, તો તમે મને એના વિશે સમ પૂર્ણ માહિતી આપી, અને હું પણ તમને એ જ જેટલું મને ખબર હતું તુ એટલું એટલી માહિતી મેં પણ તમને આપી છે. તો હું આશા ક રાખું છું કે તમ તમ તમારી અને અમારી વચ્ચે જે વાતો થઈ તેનાથી તમને પણ ઘણી બધી માહિતી મળી હશે અને મને તો મળી જ છે. તો એ માટે હું તમને આભાર કહેવા માંગુ છું આપનો આભાર.
ઓકે.